બોલો બેઅઠો સુ.
બસ, સુ અધૂરી વાત હતી આપણે?
હા, આપડે તો સુ હવે, પેલું નયન
કરેલો.
હા, પેલુ તુ સુ કેય, અંબિકાના છોકરાન જોઈન કરતોતો ન તુ?
કોને કોને જોઈન કર? અંબિકાના સોસાયટી ના છોકરાઓ જોઈન કરતોતો ન
જીલુંમ કરતો, જીલુંમ કર્યો હે. એ તો હજુ કાલે થસે હવે સીધું એને. આજે કરે એટલે કાલે થસે.
હા
આપડે સુ અધૂરી વાત હતી? એ નઈ લે એ તો વધ
ગાડી વારી, ફડચી ન વારી?
ના એ ઠીક, પાહી બીજી?
નૈલાની ચાલતીતી?
હું નૈલાની સુ નૈલાની?
બીજી શું વાત ચાલતી તી.
સિંગ હારી ચાલતીતી
હમ આ નૈલો હારો, આ નૈલો બધું સેટ કરે, હ!
સુ કરાય, તો બી
હોવે લયા?
તો એ કાર્યાંગ શું મળવાની? કર્યાંગ કારી મલશે કદુવા જેવી.
હ હા, હા, સુ કર્યું સાવ, હા. હા, બોલ કઈ?
સુ કે?
કસુ નહી, આ નઈલાન ફોન ચાલુ કોકનો?
હા
વાત કરો, ઘરે જઈન ફોન કરુ.
હેલો, એ કોને ફોન કરવાનું કે હે?
વેદલો કઈ આજે કોકને બોલ્યો ખરો, વેદલો. કક્ષો, કક્ષો, કક્ષો આ નંબર છે ને?
તોતા પોપટ
હોવે, તારા કયા, તોતા હોવે, હા
બોલ, બીજું હુ કે, મજામાં તહીં?
હો મજા ફૂલ હા, હં?
ગમેં ખરું?
અમારે ફૂલ ન એ તો ફૂલ ગમે જ છે.
વ્યો
આં
હં, હં
હા
બોલ બીજું શું કે
નહી કંટારો આવે હતા બેઠા બેઠા - બહાર તો ફરવા જઈ આઈ જઈ ને હાલ
બાર ફરવાની
દૂકુલ
હાઉ-
હા હા
હા
બોલો ને કે આટલા વાગે કેમાં આવ્યું
ના ના પછી જ નહીં
એવુ
હા
હમ હા
અહીં તો આ નડિયાદ કરતા મોટુ માર્કેટ હાન નિકુલિયા
અ
હ
શેનું માર્કેટ હો હતું મોટુ
એટલે મતલબ પેલું આપડે નડિયાદ કેવું કટલરીને એવું બધું માર્કેટ થાય કપડાનું વપરાનું અહીં થી તો બહાર જઉં ને જેવું પગ મેળ્યું ને અમે રૂમ ની બાર નાના કપડાની દુકાન-બુટોની દુકાન- હા એ તો ત ટી શર્ટ જોએ ને ખાલી પેલી-તું પહેરું શું કરો પેલી કોલર વગર ની-એ કેટલા મળી- ખબર તમે-એક ભાઈ બન જો કે એસી એસી સાહીઠ સાહીઠ હ પલાવાાઈ દોઢસો જોજ મારું હલો-હમ અને લોકો અ તો ત ડાયરેક્ટ નો ભાવ કીધો-કે ભાઈ અને વેચ્યા ને લોકો તો અઢી તો વેચ્યા-
ડાયરેક્ટ લેવીએ તો કેટલામ લેવાય
ડાયરેક્ટ મને તો કીધ હ મારા ભાવ જે અમે કરીએ છો કે-હ હમ
હમ હમ આ આવીશું એને એ પલે- ડી પી આવાનું કેતો તો આયો નઈ-
એ કોણ જોવે ખોટા હે
હા
હતા
એ નાને બધું ખબર
એવુ
હા
હમ હમ
હા
હા બોલ બીજું હુ કે
કશું નહીં અમે તો અ-અહી તો આરા બધું મસ્ત મસ્ત જ હોય- હ હ અહી ઉઠો એટલે નજારો જ હોય
એયો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
હા રૂમ ઉપર લઈ જા કોકના- વટાઈ વટા
ના એટલે અ બોલાય નઈ ને એવું મારે આમાં બધે બાશું દેખાઈ હ.
હા અ
હા એ ના પાડેલી ને મનતો એટલે અમે અમે નડિયાદ થી બોલીએ. અલ્યા નયલો કોને ગાળ બાળ બોલવાન ના પાડ તો તો અમન હ. હા મની આની આની વાત કરું છું આની.
હા એની.
હા એની નઈ તો હું તન કઉ.
હા હા.
આય તો હલે અય તો હોટલો બધી બઉ લ્યા. હા અય અહી થી ડાયરેક્ટ હોસ્પિટલો દેખાય.
હો અ.
એ રૂમથી હોમે હોસ્ પીટલ જ છે. એની રોમ બસ આ ધાબે બેઠા ધાબે.
કેલા માલ ની હે દુકાન આપે
પી. જી. હલો. એ એક બે ચાર માલો
બસ આમ પોહરી કેટલી.
પોળી જો ન પોળી હશે આ
હા.
રાજા ને અંગર થી કે પેલું આ પેલું એને બાજુ વાળુ ઘર નઈ
કોણ છે વાતો કરે બાબલા હાથે છે હ બાબુ કા વાંધો કે વચ્ચે કટ કરી કટ કરલીધું તે લા. . .
મજામાં .
એ. કેમ આવું કરો છો માર જોડે મેં
કર્યું નઈ ને જાતે જ મેતો ચાલુ જ રાખ
ના યાર ના યાર એ બધું ના ચાલે તમે મને પાંસો રૂપિયા ગૂગલ પે કર દે
લાજો મારે વહીવટ કરવાનો છે એટલામાં તઈણ ટાસ્ક બગાડેલા ભઈ.
હા યાર એ બધું એ તમારે તમાર મેટર તમારે જોવાની તમે મને પાંચસો કરી દેજો ને મારા.
એ નિ શના પોનસો.
બરાબર ને ઈ તો હવે હું આઈસ સીધો સાણંદ.
આવો.
હા. હોસ્ટેલ બોસ્ટેલ બધું ગાયબ થઈ જશે. પડી ખબ
ખબર પડી હવ ભઈ અમને કશી બીક નહી ભઈ આવો તમ તમારે.
હા તમ તમારે જેટલા એટલા લઈ આવ
અમે એકલા જ કાફીમાં કોઈ લાવા ન જરૂર જ નઈ હો હો હો દવા ફેકવા દવા દવા ફેકવા દવા દવા ફેકવા તમારે કોઈ લાવવાની જરૂરજ નઈ દવા ફેકવા દવા. હા દવા ફેંકવા દવા. હલો દવા ફેકવા આઓ દવા દવા ફેકવા આઓ દવા હ બોલને
બોલ શું ક બીજું.
હશુંઈ નહ બેટા હશે. સિદધુ ભાઈ તમારી જોડે હા નઈલો જો ને.
એવું સી્ધુ ભાઈ આમાં જોડે છે.
તો કે તમારો અવાજ આવે છે મારો નથી આવતો.
એવ તમારો અવાજ મારો નહી આવતો એવું. તો તું વાત કરી ક્યા ને. અ શું કીધું ત ચાલે ચાલુ એટલે તાર વાત કરી ખાવાનું એટ કશું હાલો હાલ કરવાનું. હાલો હાલો બે બે મીટે હલો હલો હલો એવું કવાનું. એટલે તસ કમ્પ્લીટ ખબર પડી ગઈ. હા.
સુન. ક્રિકેટ બિકેટ વોલીબોલ રમોક નહી રમતા.
ચાલુ કરીએ ગાલબાલ કરીએ ગ્રમ બરામ મસ્તમ પીસ થઇ ગઈ છે. પલડી પલડી. પાછળ ના લ્યા. આપણા ઘેર પાછળ.
ાઈ ખેડી ન કાઢ્યું.
અછ પાછો થઇ ગયો સરરખું. હા માટું વાગરી વાગરીને હરકું થઈ ગયું.
હા હા હેલો.
બોલ શું કે?
પરસું ન બેઠા હૈ. બારે મા ખાલી યાર મારા ખાલી.
હમ હમ.
એક આપણા આપડી આપણા દરબાર નવો કદો પેલાતા.
એવું.
હો. નહી લો ઓ એ.
એ કદુઓ જ છે કાર્યો.
હા હવેે હમણાં જેવો લાગે. મારી ઈજ્જત બગાડી પાડે. અ હારા મસ્ હવા મજ ચાલલે.
હા.
પછ બપોરે બે એક પેલા આવે એ બે છ. હ ભહી હ. આવતા બીજા ચાર ખાય.
હા.
હા એટલે ચાર આઠ જે દસ જેટલા મસાલા ખાધો હશે.
હા.
સાર.
એવ.
પૈસા એન્જ ના અ અરા મારા પણ રૂપિયા બગાડ બગાડ કરે.
એવ કેટલા પૈસા વાપરા ગયા ત લાગે.
મારે તો અહીંયા હજુ તો બ હારું તો હાર ચ ના તો વાપરવા પડે એટલે હજાર જ ગયા હ.
હજાર હતા.
હા હા.
કે હજાર જ ગયા ખાલી.
ગયાજ ચૌદસો રહ્યા હા ચઉ છો નઈ હમ બારસો ના હ ચોવીસ સો રાખલા ને
ચોઈસ રાખે લ એ ન લ કશું લઈને જ નથી કે.
નઈ લ અનલાઈન અનલાઈન કરે કાલા આ દો પાઈ તાજ હ દો ર મ લેતી નહી રૂમ પર જે આલુમને આલુ
હેવું
હા સ બેઠી બેઠી બાજી
લ લયાલો કેટલા પૈછા કેટલા લ કે
હમ હ કેવો આવયો એ તો કેલા પાઈ રેંગાય તો તો ખતા પસા ખ ખાાસ એવું કેયા પૈસા માજું.
હા.
. પાઉભાજી પેલા. ટટેન્શન પા ભ અલ મારા ટીચન ના પૈસા હું મેંહી હ ત મા ક ને એ ગણા એકસો એસી આ એકસો ને એસી પાં ભાજી થાય એમાં એ એમાં. તામાં બે્યાની આ અમે બે જને ક ખાધે ન બાર ક ટિફિન નતું આવ્યું. અને ગમતો તમે.
તનસો રૂપિયાની એકસો એસી રૂપિયાની એક.
ના.
હા એશે નહ હા હા.
હમ. એટલે બે પાઉ એકસ્ટ્રા લીધેલા એકસો એસી ના
બોલ બીજું શું કે.
હ સુું નઈ નવું સ્પીકર લીધું ન લે. સ્પીકર લીધું સ્પીકર બાગમાંને લીધું ભાઈ.
ઓકે ચલે પરતી કરું હે